જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા બસ મજામાં છે તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું શું કરો છો?
બસ કંઈ ની જો આ બેઠા હતા.
હા મેં પણ બસ વિચારતી છું શું બનાવું જમવાનું?
હા બરાબર આજ તો એક રામાયણ છે ને કે મતલબ શું બનાવીએ આપ આપણે આમ તો કેવાય ને કે અ સવારે તો આપણું અ થેઈ જાય કે દાળ શાક રોટલી બધું હોય ફિક્સ જ પણ સાંજે શુ?
હા એક સવારે તો ખબર જ હોય કે રોટલી શાક ને બનાવાનું છે સાંજે શું? છોકરા લોકોબી ની ખાય રોટલી શાક એટલે શું બનાવાનું એજ ટેન્શન કે રાતના શું બનાવાનું?
હા એ જ ને આપણને મતલબ આપણે જે અ અ સ્ત્રીઓ છે જે ગૃહિણીઓ છે ને એ લોકોને એટલી માથાકૂટ હોય છે ને કે મતલબ એક તો ઘ પરિવારના બધા સદસ્યો નો સ્વાદ અલગ-અલગ હોય કોઈને ગળિયું ભાવતું હોય કોઈને તીખું ભાવતું હોય તો બધાની પસંદ આવે બાળકોને ગમે એવું બનાવીએ તો શું બનાવીએ? અને જયારે ઘરમાં કોઈને પૂછીએ શું બનાવે તો તમારે જે બનાવું હોય એ બનાવી લો.
હા પછી ખાતા નઈ હોય બનાવીએ ત્યારે કે આ શું બનાવ્યું?
એજ ને.
ને એજ અલગ ભાવે. એજ સેન્ડવીચ બનાવાનો વિચાર છે જોવું એજ વિચારતી ચીઝ સેન્ડવીચ બનાવું છોકરા લોકોને ભાવે એટલે.
હા બસ આવું કંઈક કરીએ ને તો છોકરાઓને મજા આવે એ લોકો જમી લે. પણ ડેલી ડેલી બી આપડે આવું કાઈ ના બનાવી શકીએ ને?
થોડી આ સારું હોય ડેલી હેલ્દી ના હોય ને બધું. હુમ્મ.
પછી હું તો શું કરું ખબર કોઈક વાર અ જાણેક હા બોલો. લે હું એમ કેતી તી હું પછી શું
થોડી છોકરા લોકો
હા એજ ને અરે શહેર અને ગામડાનું તો બઉ તમે વાત કરો ને? તો મતલબ ગામડાનું જીવન મતલબ બઉ કેટલું શાંત હોય છે, મતલબ ત્યાં સ લો કો કેટલા મતલબ સવારે વેલાં ઉઠે, પછી સમયસર એમનાં કામે જાય. અને એમને તો સવારે નાસ્તામાં પણ રોટલો ને શાક મળી જાય, એટલે એ લોકો તો એમને તો કેય ને આમ ખુશ થઈ જાય. એમને આપડી જેમ